તો આજકાલ દૂરભસ યંત્રો નો ઉપયોગ કેટલો કરે છે.
જરૂર કામમાં તે જ વધુ ઉપયોગ કરો છો બાકીનો સમય વાંચે.
સમાજ માધ્યમો દ્વારા. ઘણી નવી તે માહિતી મળતી હોય છે પણ તેનો ઉપયોગ સમજદારીથી જ કરવો જોઈએ.
હા યોગ્ય ઉપયોગ થી જ્ઞાન વધે. પરંતુ અતિશય ઉપયોગ સમયનો બગાડ પણ કરી શકે છે.
તેથી ઉપયોગ. અને સમય વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી હોય છે.
સાચી વાત યોગ્ય મર્યાદા રાખવાથી તેનો લભ પણ વધુ મરે છે.
તો સમાજ માધ્યમોમાં ગયા પ્રકારની માહિતી જોવાનું વધુ પસંદ કરે છે.
મને શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ અને પ્રેરણાદાયક વાતો સંબંધિત માહિતી જોવી ખુબ જ ગમે છે.
સારી માહિતી માણસના વિચારોને નવી દિશા આપી શકે છે.
હા, અને ખોટી માહિતી થી બચ વા માટે દરેક વાતની સાચી તપાસ પણ કરવી જોઈએ.
ઉપયોગ કરવામાં આવે ને તો આ સાધનો ખુબ ઉપયોગી બની શકતા હોય છે.
બિલકુલ. ઉપયોગી બાબતો. અપનાવાથી જીવનમાં. સકારાત્મક ફેરફાર આવે છે.
દુર્ભાશયંત્ર ના કારણે ઘણા કામ સરળ બની ગયા છે.
હા, હવે માહિતી મેળવવી, સંદેશો પહોંચાડવા અને ઘણા જરૂરી કાર્ય કરવા પહેલા બન્યા છે.
પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ કરતા કરતા પોતાના આસપાસના લોકો તરફ ઓછું ધ્યાન આપે છે.
એ વાત તો સાચી છે, પરિવાર અને મિત્રો સાથેનો સીધો સંપર્ક પણ એટલો તો મહત્વનો છે.
જીવનમાં દરેક વસ્તુનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જ જોઈએ.
સાચો, મર્યાદિત અને સમજદારી ભર્યો. ઉપયોગોતો સાચો લાભ અપાવે છે.
મને લાગે છે કે દુર્ભાષંત્ર અને સમાજમાં જે યોગ્ય ઉપયોગ કરવામાં આવે ને તો તે જ્ઞાનનો સારો સ્ત્રોત બની શકતો હોય છે.
સાચી વાત ઘણી વખત નવી કળાઓ, વિવિધ વિષયની જાણકારી. જાણકારી અને પ્રેરણાદાયક અનુભવ પણ તેનાથી જાણવા મળે છે.
પરંતુ સતત તેની સાથે જોડાયેલા રહેવાથી મન અને શરીર બંને પર અસર પડી શકે છે.
તેથી થોડા સમય વાંચન, કસરત, કુટુંબ સાથે વાતચીત અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સમય વારવો જોઈએ. એ.
આમ કરવાથી સમયનો સદુપયોગ થાય છે, અને જીવનમાં સંતુલન જળવાઈ રહે છે.
હા, સમજદારીપૂર્વક ઉપયોગ કરનાર વ્યક્તિને તેને સાચો લાભતો મળવાનો જ છે ને?
ઘણા લોકો પોતાના વિચારો અને અનુભવો સમાજમાધ્યમો દ્વારા અન્ય લોકો સુ સુધી પહોંચાડતા હોય છે.
તેનાથી એકબીજાના અનુભવ માંથી ઘણું શીખવા મળે છે અને નવી બાબતોની જાણ પણ થાય છે.
મને લાગે છે. કે કોઈ માહિતી તરત સાચી માની લેવાને બદલે તેની ખાતરી કરવી જરૂરી હોય છે અને તેની ખાતરી કરવી જ જોઈએ.
સાચી વાત ક છે તું એ કારણ કે સાચી અને ખુ થી બંને પ્રકારની. માહિતી ફેલાતી હોય છે ત્યાંથી સાવચેતી રાખવી જોઈએ કોઈ પણ માહિતી આવતા તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.
હા કોઈ પણ માહિતી હોય ને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ સમજદારી અને જવાબદારી સાથે તેનો ઉપયોગ કરવામાં આવે ને તો તે ખૂબ લાભદાયક બની શકતી હોય છે.
સાચી વાત યોગ્યેથી જ્ઞાનમાં વધારો. થાય છે. અને સમયનો પણ સારો ઉપયોગ થઈ શકે છે.
તારા માટે દુર્ભાચંદ્રનોો સૌથી મોટો લાભ કયો છે.
મારામાં તે દૂર રહેલા લોકો સાથે તદત સંપર્ક સાધી શકાય છે અને તે તો સૌથી મોટો લાભ છે.
સાચું છે હવે સમાચાર. માહિતી અને જરૂરી સૂચનાઓ પણ ઝડપથી મળી જતી હોય છે.
અભ્યાસ માં પણ મદદ મળે છે.
પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે. સમય ન ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે.
બિલકુલ કારણ કે સમય એક. પરપરસાર થઈ જાય. પછી પાછા મળતો નથી. એથી દરેક ક્ષણો નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
તું ક્યારે વિચાર્યું છે કે દુર્ભાષચંદ્ર વગર જીવન કેવું હશે.
હા. તે લોકો વધુ ને વધુ મારી ને વાત. કરતા હશે સંંધોભો પણ નજીક વાનું હશે.
સાચું પરંતુ ગણી સુવિધાઓ પણ ધીમી હોય. છે.
એ પણ સાચું છે હજે ઝડપથી કામ થવાથી જીવન સરળ બન્યું છે.
એટલે આપણે જૂની અને નવીરીત વચ્ચે સંતુલન તો રાખવું જ જોઈએ.
ચોક્કસ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા તો સૌથી સમજદારી ભર્યું છે. છે.
સાચી વાત છે આજે આપ. ઘણી વાર દુર્ભંત્ર પર સમય બગાડીએે છે એવું નથી લાગતું તને.
અમાનસ્યકો. એતે લાબા સમય. સુધી જોઈ રહ્યા છીએ. જો યોગ્ય નથી.
જો આપણે નક્કી શમય રાખીએ ને તો અભ્યાસરે અન્ય કામ પણ સારી રીતે થઈ શકતા હોય છે.
એકદમ સાચું અને સાથે સાથે મન પણ વધુ શાંત અને ધ્યાન કેન્દ્રિત રહે.
સાચી વાત છે. મને લાગે છે. કે દરેકે પોતાના દિવશો યોગ્ય આયોજન તો કરવું જ જોઈએ તો જ યોગ્ય રીતે વા ચી શકે છે.
હા આયોજન પૂર્વક ઉપયોગ કરવાથી જીવન વધુ સુવ્યવસ્થિત અને ઉપયોગી બને છે.
કે જો આપણે દરરોજ થોડો સમય દુર્ભાષ યંત્રથી દૂર રહીએ ને તો શું ફેર પડે છે?
તેતો મેં પહેલા વિચાર્યું હતું ત્યારે મન વધુ શાંત રહે છે અને આપણે આસપાસના લોકો સાથે વધારે સમય વિતાવી શકીએ છીએ.
તેની વાતચીત પણ વધુ સારી બન
અને આંખોનો પણ આરામ મળે છે જે સ્વા માટે ખૂબ જરૂરી છે.
એટલે આમ તો રોજ થોડો સમય